હલો
હા બોલો
સાને મારો
હું આવે છે
હા તો આજે છે ને એક આપડે બહુ ખુબ રસપ્રદ વિષય પર ચર્ચા કરીશું જે છે ઇંગ્લેન્ડમાં રહેતા લોકો ન શું ખોરાક હશે જે આપણને સવાલ થતો હોય એટલે આના પર ચર્ચા કરીશું
હા એક ખુબ જ સરસ ટોપિક છે. ઈંગ્લેન્ડમાં આમ તો ઘણા પ્રકારના ખોરાક આપણને જોવા મળતા જ હોય છે.
હા સૌથી પહેલા તો આમ સમજવું જોઈએ કે એક બહુ વિકસિત દેશ છે. છે.
હ અ ત્યાં જે વિવિધ દેશના લોકો હોય છે. એ રહેતા જ હોય છે.
હ એટલે ત્યાંનો ખોરાક માં પણ આમ ઘણી વિવિધતા પણ આપણને જોવા મળે એના લીધે. .
હા પારંપરિક અને આધુનિક બંને પ્રકારનો ખોરાક મળે છે.
અ ઈંગ્લેન્ડ ના લોકો છે ને સવારે નાસ્તો કરે છે.
હ ત્યાં સવારના નાસ્તામાં ઘણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
હા બરાબર ત્યાં નાસ્તામાં બ્રેડ નો ઉપયોગ ઘણો થાય છે અને ટોસ પણ ઘણા લોકો પસંદ કરે છે ને ત્યાં તો.
હા એ બ્રેડ હોય છે એ બટર સાથે પણ લેવામાં આવતી જ હોય છે અને ટોસ્ટ. નું આપણેે જોઈએ તો એ લોકો ખાસ કરીને જામ સાથે ખાય છે.
હ અ અને કેટલાક લોકો છે ને ઈન્ડિયામાં પણ ના અ ઈંડા પણ નાસ્તામાં લ છે
હ ઈંડા જોડે જોડે કેટલાક લોકો શાકભાજી પણ સાથે ખાતા જ હોય છે
હા ટામેટા પણ ઘણી વાર નાસ્તાને ભાગ બની જાય છે જેમ મશરૂમ હોય ને એ પણ નાસ્તામાં સમય લ હોય છે
હા એની જોડે જોડે જે બેક બીન્સ હોય એ પણ ઈંગ્લેન્ડમાં ખૂબ જ જાણીતા છે
હા અને આ બધું વસ્તુ સાથે છે ને નાસ્તો પૂરો થયાાય છે આપણો
હા એના જોડે જોડે જે ચા છે એ પણ ઘણા લોકો સવારે પીવે જ છે
હ હ દૂધ વાળી ચા પણ છે ને ઘણી લોકપ્રિય છે ત્યાં તો
હા અને ચા ની વાત કરીએ તો જોડે જોડે કેટલાય લોકોને કોફી નો પણ ઘણો શોખ હોય છે
હં કોફી તો બહુ પ્રિય છે બધાની અને ગરમ પીણું છે ને સવાર માં ઘણું ઉપયોગી ગણાય છે આમ
હા સવાર પછી લોકો બપોરનુંભોજન કરતા હોય છે
હા અને બપોરના ભોજન ને છે ને લંચ કહેવામાં આવે આમ
એ લોકો ખાસ કરીને લંચમાં સેન્ડવિચ છે એ ઘણી વાર લેતા જ હોય છે
હા સેન્ડવીચમાં વિવિધ વસ્તુઓ ભરવામાં આવે છે ને
હા એમાં ચીઝનો પણ ઉપયોગ થતો જ હોય છે
હુ લેટસ અને ટામેટા પણ મુકવામાં આવે છે એમાં
હં કાકડી પણ સેન્ડવીચમાં હોઈ શકે છે
હા અને કેટલાક સેન્ડવીચમાં છે ને બટેટા પણ હોય છે
હા અને સેન્ડવીચ જોડે જોડે લોકો બપોરે સૂપ પણ લેતા જ હોય છે
હ ગરમ સૂપ આમ શરીર માટે સારા માનવામાં આવે ને એટલે
હા એમાં સૂપમાં ખાસ કરીને જે વેજીિટેબલ્સ હોય એ ઘણું સારી જાણીતું છે
હા હ ટોમેટો સૂપ પણ બહુ લોકોનું આમ ઓળખાયેલું છે એમ ત્યાં તો
હા સલાડ પણ લંચ સાથે લેવામાં આવતું હોય છે
હા સલાડમાં તો ઘણી શાકભાજી હોય ને આપડે ગાજર કાકડી ટામેટા નો ઉપયોગ બહુ થાય ત્યા તો
હા એના જોડે જોડે લોકો આ કેબેજ પણ સલાડમાં ઉપયોગ કરતા જ હોય છે
હ અઅ ને ઈંગ્લેન્ડમાં બટેટાનું આમ ઘણું મહત્વ છે એમ જાણવા મળ્યું છે
હા બટેટામાંથી ઘણી વાનગીઓ બનતી હોય છે
હમ્મ બોઈલ બટેટા પણ લેવામાં આવે છે ને જેમ મેશ બટેટા બોહ લોકપ્રિય છે ના ના
હ એના જોડે મેસની જેમ જ લોકો બટાટાને રોસ્ટ કરીને પણ ખાતા જ હોય થઈ છે
હા અને આ બધું સ્વાદમાં અલગ હોય છે એમ બટેટાનું બનતું હોય તો પણ
હ અને એના પછી જે સાંજ ન ભોજન હોય અને જે ડિનર હોય એમાં ખા માં પણ આવતું હોય છે
હ અને ડિનરમાં છે ને ઘણી વાર કુટુંબ સાથે લેવામાં આવે છે અને ડિનરમાં છે ને શાકભાજી નો સમાવેશ થાય છે જાણે ગાજર વટાણા બ્રોકલી જેવું હોય શકે છે હ
હા એના જોડે જોડે જે કેબેજ છે અને મકઈ છે એ પણ કેટલી વાનગીઓમાં વપરાતું હોય છે
હં અને બ્રેડ ડિનર સાથે પણ હોઈ શકે છે
હંઅને એના જોડે જોડે રાઇસ પણ કેટલાય ઘરોમાં લેવામાં આવતું હોય છે
હંક અને પાસ્તા પણ આમ ઇંગ્લેન્ડમાં ઘણો જાણીતા છે આમ જોવા જઈએ ને તો
હા જે પાસ્તા હોય છે એ બહુ ઘણી પ્રકારના મળતા હોય છે
હા સોસ સાથે પાસ્તા બનાવવામાં આવે છે ને
પણ એના જોડે જોડે ચીઝ પણ તેમાં ઉપયોગ કરવામાં આવતો જ હોય છે
હ અ અને પીઝા પણ ઘણા લોકો સુધી પહોંચી જ ગયો છે હવે ત્યાં તો.
હા પીઝામાં વિવિધ પ્રકારની જે ટોપિંગ હોય એ ઉપયોગ કરવામાં આવતી હોય છે.
અને ઈંગ્લેન્ડમાં છે ને બેકરીની વસ્તુ પણ ઘણી મળે આમ બ્રેડ સિવાય પણ બધું મળે છે ત્યાં.
હા બ્રેડ સિવાય ખાસું મળતું હોય છે જેમ કે બન મળે છે કેક પણ ઘણા પ્રસંગ ગો માં બનાવવામાં આવે જ છે.
હ અને બિસ્કિટ પણ રોજીિંદા ખોરાકો ના ભાગ બની શકે ત્યાં તો.
હ એના જોડે કુકી પણ નાના મોટા બધા જ જાણીતા છે એનાથી.
હમ્મ અને મફીન પણ આમ બેકરી માં મળે ત્યાં તો ખુબ આમ.
હા ને આ બધા જોડે જે ફ્રૂટસ છે એ પણ રોજ ખાવાની શળા આપવામાં આવે છે ત્યાં.
હમ્મ અને સફરજન ઘણું જાણીતું ફળ આમ ત્યાં આમ જોવા જઈએ ને તો ઠંડો પ્રદેશ એટલા
હ અને જે કેળા છે એ પણ શરીર સરળ રીતે મળતા જ હોય છે.
હા એવો જ ને નારંગી છે દ્રાક્ષ સ્ટ્રોબેરી બ્લુબેરી આવા બધો ફળ ત્યાં છેને એ ઋતુ પ્રમાણે બહુ મળે કે એ ઘણી જગ્યાએ બ્લુબેરી વધારે હોય સ્ટ્રોબેરી પણ જે ત્યાં કેટલી ઋતુ માં મળે અને દ્રાક્ષ પણ ઘણા લોકો લે છે ત્યાં એવી રીતે હોય બ ધૂ.
હ જે બધા આપણે ફળ ખાઈએ એમનાથી આપણા શરીરને જે વિટામિન મળે છે એને રીતે એ આપણે ખાવું જોઈએ.
હ અ અને દૂધ પણ રોજિંદા આહારનો એક ભાગ બની શકે.
હા દહીં પણ ઘણી વાર લેવામાં આવતું જ હોય છે જોડે જોડે.
હ અને ચીઝ પણ દૂધમાંથી જ બને એટલે પછી સારું જ ને.
હ અને ચીઝની જેમ જ બટર પણ આપણે દૂધમાંથી તૈયાર કરતા હઈએ છે.
હ અને ઈંગ્લેન્ડમાં તો છે ને સુપર માર્કેટ ઘણા મોટા હોય એટલે છે ને ત્યાં વિવિધ દેશો ના ખોરાક પણ ત્યાં મળી જ જાય એ લોકોને.
હમ્મ ભારતીય વાનગીઓ પણ ઘણી જગ્યાએ આપણને મળતી દેખાય છે ઇંગ્લેન્ડમાં.
હમ્મ અને ઇટાલિયન અને ચાઇનીઝ વાનગીઓ પણ ત્યાં મળે આમ.
હ, આ બધા રીતે જ ઈંગ્લેન્ડનો જે ખોરાક છે એ અત્યારે હવે ઘણું વિવિધ થઈ ગયો અચ્છા
હ, અને પરંપરા અને નવા સ્વાદ બંને સાથે જોવા મળે ત્યાં તો
હ, આના જોડે જોડે જે આપણે મીઠાઈ છે, જે પીના છે એ બધું છે ને એ ત્યોહાર ના ખોરાક છે એના વિશેે પણ આપણે આગળ ઈંગ્લેન્ડ રીતે વાત કરી જ શકીએ
હ, આ વિષય પર તમ ઘણી માહિતી માહિતી હોય જ છે આપણ ને અને ઇંગ્લેન્ડ ખોરાક વિશે તો આમ બઉ જ બધી માહિતી છે આ વિષય તો ઘણો મોટો અને રસપ્રદ છે
હ, આપણે જે ઈંગ્લેન્ડમાં હોય એ ઋતુ પ્રમાણે પણ ખોરાક માં ફેરફાર આવતો જ હોય તો રહેે છે
હમ્મ, શિયાળામાં જેવું આપડે ગરમ ખારાક ને વધુ મહત્વ આપવામાં આવે સૂપ ઘણા ઘરમાં તો બનાવવામાં આવે એવું
હ, જે બ્રેડ છે જે એમને અ રોજ રોજના ખાવામાં આવતી હોય છે એ લોકો ત્યાં સુપ સાથે પણ લેતા જ હોય છે
હા, અને શાકભાજી ન સૂપ પણ ઘણો ઉપયોગી આમ ગણાય છે
હ, એના જોડે જે ટામેટા નો સૂપ છે બટેટા નો સૂપ છે એવા અલગ અલગ જાતના સૂપો બનાવવામાં આવતા હોય છે
અને મેં તો સાંભળ્યું છે કેટલીય વાર ત્યાં તો મકાઈ નો શૂપ પણ મળે છે
હ, અને આ જે ગરમ પીના છે એ પણ શિયાળામાં વધુ લેવામા આવે છે
ચા અને કોફી બંને આમ લોકપ્રિય બહુ જ ત્યા.
હ ઉનાળામા જે ઠંડા પીના છે, એ પણ લેવામા આવે જ છે.
ફળનો રસ પણ ઘણો જાનીતો આમ તો.
હા જેમ કે આપડ સફરજનનો રસ છે અને નારંગીનો રસ છે. એ પણ ત્યાં મળતો જ હોય છે.
હમ અને અંગુરનો રસ પણ મે તો કેટલી જગ્યા એ મળે છે એવુ સાંભળ્યું છે.
હા આપણે આવા સમયે ગરમીના સમયમા રોજ પાણી પીવુ તો ખાસ કરીને જરૂરી હોય છે.
હ અને સંતુલિત આહારને આમ ઘણુ મહત્વ આપવામા આવે આમ ત્યાં જોવા જઈએ ને તો.
હા આપણે સંતુલિત આહાર કહીએ એનો મતલબ એ થાય કે જે પોષક તત્વો હોય. એ બધું આપણે યોગ્ય પ્રમાણમા લેતા હોઈએ આપણા ખાવામા
હમ તેમાં અનાજનો સમાવેશ પણ થાય જ છે.
એના જોડે શાકભાજી છે ફળ છે. એ બધાનો બી સમાવેશ થતો જ હોય છે.
હમ તેમાં દૂધમાંથી બનેલી વસ્તુ પણ હોય જ છે ઘણી કારણ કે, તેમા પ્રોટીન વાળી પદાર્થ હોય ને એટલા.
હા આ રીતે શરીર છે એને એનું જરૂરી પોષણ મળતુ હોય છે.
અને ઈંગ્લેન્ડમા તો ઘણા પ્રકારના અનાજનો ઉપયોગ પણ થાય છે આમ.
હા જેમ કે ઘઉં નો ઉપયોગ થતો હોય છે, બ્રેડ નો મુખ્ય આધાર પણ ઘઉં જ છે.
હા અને ઓટ્સ પણ સવારના નાસ્તામા લેવામા આવે ઓટ્સ માંથી, જેવું આમ પોરીજ બનાવવામા આવે છે ને આ એક સરલ અને પોષક વાનગી છે.
હા કોનફ્લેક્સ છે એ પણ સવારે લેવામા જ આવતા હોય છે, ખાસ કરીને અને જે દૂધ છે ને. તેના સાથે ખાવામા આવતુ હોય છે.
હમ, કેટલાક લોકો તો મુસ્લી પણ લે છે કે તેમા ઓટ્સ સુખા ફ ળ, અને બીજ હોય છે એવું.
હા જે સુખા ફળ છે એ પણ ખોરાકનો એક ભાગ જ છે.
હમ અને બદામ છે અખરોટ છે કિસમિસ છે, આ બધાનો ઘણો ઉપયોગ થાય કારણ કે આ બધામા પોષક તત્વ વધારે હોય ને.
હા ઈંગ્લેન્ડમા જે બેકરી સંસ્કૃતિ છે. એ પણ ઘણી જાણીતી છે.
હા વિવિધ પ્રકારની બ્રેડસ પણ મળે વ્હઇટ બ્રેડ મળે હોલગ્રેન બ્રેડ બ્રેડ રોલ, કે બેકરીમાં પાય ફ્રૂટ પાય એપલ પાય કેક આ બધું જ ત્યાં વધારે બને એમ એવુ છે.
હા સાચી વાત છે તમારી.
હ અને આના પર તો આપડણે જેટલી ચર્ચા કરીએ ને એટલી ઓછી છે, મને તમારે જો વાત કર ખુબ આનંદ આવ્યો ફરી ચોક્કસથી આપણે આ પર વાત કરીશું.
સારું ચોક્કસ.
કોલ જ નઈ થતો